હલો.
મારો અવાજ તમને આવી રહ્યો છે?
હા મિત્ર તમારો અવાજ આવી રહ્યો છે.
એવું છે. સારું છે ને?
હા મસ્ત, મજામાં. સારું ચાલુ રહયું છે. તમારું કેવું
હા નષ્ટ કર્યું.
તમારી પાસેમાં થોડો સમય રહેશે વાંચન અને પુસ્તકો વિશે થોડી ચર્ચા અને વિતરવા માટે.
હા ચાલો ને થોડી ઘણી ચર્ચા કરી લઈએ.
હમ્મ. વાંચન એ જ્ઞાન, વિચાર શક્તિ અને વ્યક્તિત્વ વિકાસ નું મહત્વૂર્ણ છે. પુસ્તકો માનવ જીવનના સારા મિત્ર માનવામાં આવે છે. કારણ કે આપણને નવી માહિતી, અનુભવ અને એના વાચન દ્વારા જ આપણી બુદ્ધિ નો વિકાસ તેમજ અન્ય ઘણી બધી બાબતોમાં સુધારે થાય થાય છે. ઇંજન કરવાથી આપણે ઘણી સિદ્ધી, કારકિર્દી કે સારી નોકરી મેળવી શકે છીએ વાચન એ ખુબ અગત્યની પાસે છે જીવનની અંદર વાચન વગર આપણી બુદ્ધિનો વિકાસ થઈ શકે તેમ શક્ય નથી. વાંચન નું હું મહત્વ તમને જણાવું છું. વાંચન ઞાનમાં વધારો કરે છે. તે પુસ્તકો દ્વારા વિવિધ વિષયો વિશે માહિતી આપે છે. તેમજ ભાષા કૌશલ્ય સુધારે છે. અને શબ્દ ગોંડળ વધે છે લખવાની તક બોલવાની કળા વિકસ છીએ વાંચન દ્વારા કલ્પના શક્તિ વધારે વધે છે. વાર્તાઓ અને નવાવા કથાઓ વાંચવાથી છેજ ના તે મુખતા બધે છે. તેમજ એકાગ્રતા વિશ્વાસ વિકસાવે છે. જો આપણે નિયમિત વાંચન કરીએ તો આપણું ધ્યાન કેન્દ્રિત કરવા તેમજ એકાગતા ખુબ વિકાસ થાય છે તેમજ મનને શાંતિ આપે છે. આપણે જેમ સારા પુસ્તક વાંચી તેમ આપ ગણાવ થાય છે અને મન પ્રશન રહે છે આ વાંચન કરવાથી આપણે ખૂબ આનં આનંદ મળે છે તેમજ મનને શાંતિ મળે છે. પુસ્તકના ઘણા બધા પ્રકાર છે તેમાંથી હું તમને ધણા પકાર વાર્તા પુસ્તકો આ પુસ્તકોમાં મનોરંજન અને નૈતિક હોય છે આ વાર્તા ખાસ કરીને નાના બાળકો માટે બનેલી હોય છે તેમાં ઘણી બધી વાર્તાઓ તેમજ અન્ય માહિતી આપવામાં આવે છે. નવલકથાઓ આ નવલકથાઓ જીવંત સમાજ અને વન સંબંધો વર્ન વર્ણન કરે છે. એટલે આપણે રોજ ભરૂજને જીવન કે સમાજમાં જે બધું ચાલી રહ્યા છીએ. તેના વિશે આ પુસ્તકમાં વારતા લ લખેલી હોય છે વિજ્ઞાન પુસ્તકો વૈજ્ઞાનિક પુસ્તકો જ્ઞાન અને શોધો વિશે િત આપે છે જેમ જેમ માનવીની બુદ્ધિ વિક વિક છે કેમ કે વૈજ્ઞાનિક્ઞાન પણ વ થાય છે વૈજ્ઞાનિક પુસ્તકો બને છે. શને નવી શોધખળ એવશદનું લખા લખામાં બ છે. ચરિત્ર ના પુસ્તકો તોઈ મહાન વ્યક્તિઓ ના જીવનમાંથી પ્રેરણા મળે છે. ઇતિહાસ પુસ્તકો આ પુસ્તકો ભૂતકાળની ઘટનાઓ અને સંસ્કૃતિ વિશે જાણકારી આપે છે. આ પુસ્તકો માં જ આપણો ઇતિહાસ જેમ કે મોહેન જો દદો શ એવું બધું જુદા જુદા જાણકારી આપવામાં આવે છે શૈક્ષણિક પુસ્તકો શૈક્ષણિક પુસ્તકે આજના અભ્યાસ અને પરીક્ષલક્ષી તૈયારી માટે ઉપયોગી છે. જે આજનો વર્તમાન અભ્યાસ તેમજ જે ઘ છે તે પ્રમાણે પુસ્તકો હોય છે. થોડી માહિતી તમે પણ આપશો મિત્ર
હા મિત્ર. દિવસે તમે વાંચનના અદ્ભુત ફાયદા જણાવું છું. એ પેલા જણા.. આપણે ગુજરાતીમાં કહેવત છે એ તમને જણાવું છું. વાંચશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત એ આપણું મહત્વનું છે. ત્યાર બાદ તમને વાંચનના ફાયદા જણાવુ છું. વાંચનના ફાયદા અનેક પ્રકારના હોય છે, તેમાંથી જોવા જઈએ તો માનસિક વિકાસ અને શાંતિ છે, જેમાં પણ નિયમિત વાંચન છે, મગજ સક્રિય રહે છે, તેમજ તણાવ
ઓછો થાય છે ના બીજું બાજુ જોઈએ, તો જ્ઞાન અને શબ્દબંધમાં પણ વધારો થતો હોય છે. જેમાં નવા પુસ્તકો વાંચવાથી આપણા ભાષા આપણી ભાષા સુધરે અને.. વિચારવાની ક્ષમતા સતત વધતી રહે છે. અને નવા દ્રષ્ટિકોણોની સમજ પણ આપણામાં વધતી જાય છે, તેમાં આપણે અલગ -અલગ લેખકોના વિચારો જાણીને દુનિયાને એક નવી નજરે જોતા શીખીએ છીએ. અને ખરેખર પુસ્તકોનું વાંચન સતત રાખવું જોઈએ, જે જેથી આપણને અલગ-અલગ પ્રકારની વિવિધ જાણકારીઓ મળતી રહે અને કાર્યક્ષેત્રે જરૂરી કાર્યક્ષમતા કરી શકીએ છીએ.
પુસ્તકોનાં બદલાતા સ્વરૂપો આજનાં ડિજિટલમાં મહત્વની રીત ખરી બદલાઈ છે, જેમાં આપણે આધુનિક ટેક્નોલોજી તરીકે સ્માર્ટફોન, કમ્પ્યુટર વગેરેમાં પણ અનેક પ્રકારની માહિતી મેળવી અને વાંચન પૂરું પાડી શકીએ છીએ. એમાં ભૌતિક પુસ્તકો તરીકે, પુસ્તકનાં પાનાં ફેરવવાનો સિદ્ધાંત અને સ્પશ્ન આનંદ
સદા્બહાર રહે છે, પરંતુ જો આપણને પુસ્તકોમાં ઓછું ધ્યાન પડતું હોય તો આપણે, સ્માર્ટફોનનો ઉપયોગ કરી તેમાં વધુ માહિતી મેળવવાની કોશિશ કરી શકીએ છીએ.
હું તમને વાંચનની ટેવ વિશે અને ઉપાયો વિશે જણાવવા માંગુ છું. આપણે દરરોજ ઓછામાં ઓછા ત્રીસ મિનિટ વાંચન કરવું જોઈએ. પોતાની રુચિ અનુસાર પુસ્તકો પસંદ કરવા. પુસ્તકાલયની મુલાકાત લેવી. વાંચેલા પુસ્તકનો સાર લખવાની ટેવ પાડવી. મોબાઈલ અને ટીવી કરતાં પુસ્તકો વાંચવા માટે વધુ સમય ફાળવવો. મિત્રો સાથે પુસ્તકોની ચર્ચા કરવી. વાંચેલ હોય તેની આપણે એકબીજા સાથે ચર્ચા કરીશું, તો વાંચન એ અન્ય વક્તિને પણ ખૂબ લાભદાયક બની શકે છે. આપણે એકબીજા સાથે એવી કોઈ પણ વાત કરીએ તો બીજા વ્યક્તિને ખૂબ આનંદ થાય છે, તેથી વાચેલું વાંચન કરેલી વસ્તુ અન્ય વ્યક્તિઓ સાથે શેર કરવી જોઈએ. આજનાિજટલ યુગ વાંચ આજુ સમયમાં ઈબુક એટ કે ઇલેક્ટ્રોનિક બુક, ઓડિયો બુક અને ઓનલાઈન પુસ્તલયયોના કાર વાન સર વધુ સર બન્યું છે, માર્ટફોન મશ રડી જૂના પુસ્તકો પી જવાના કે એ બીક હોય છે પણ આજના કોઈ પણ પુસ્તકની માહિતી માર્ટફોનલે્પુ દ્વારા સરતાથી મળચી શકાય છે. વાંચન એ જીવનભર ચાલતી શીખવાની પ્રક્રિયા છે. પુસ્તકો માત્ર જ્ઞાન ન ભંડાર નથી પરંતુ જીવનને યોગ્ય દિશા આપનાર છે. એટલે કે પુસ્તક માત્ર એડા નથી આપણને જોવાનીયો્ય દિા શ કર છે, ક દા તરફ જવું છે અને જીવન ક કઈ રીતે સુખદાયક તે માર્ગદર્શક પણ
એ પણે છેી
વાંચનની ટેવ વ્યક્તિને સફળ જાગૃત અને સંસ્કારી નાગરિક બનાવે છે. આપણે જો સમસ્યા નિયમિત ર વાચન કરીએ. વ્યક્તિને સફળ કારકિર્દી કે જાગૃત અને સંસ્કારી તેનાને ખ સારી નોકરી મળે છે. વળતર પણ આપણને આપવામાં આવે છે. તેથી કહેવાય છે કે પુસ્તકવ મનુષ્યના શ્રેષ્ઠ મિત્રો છી. અને વાંચન જીવનને સમૃદ્ધ બનાવે છે.
પુસ્તક મનોરંજન નું સાધન પણ કહેવાય છે, વાર્તાઓ, નલકથાઓ એ ત વાચત આનંદ મળે છે અને માનસિકતાને દૂર થાય છે પુસ્તક એવી હોય છે કે જેમાં વાર્તાઓ ઘણી બધી હોય છે
હમ
વાર્તાઓખુબ આપણને શીખણ તો આપે છે તેમજ જિંદગી માં બનેયા પ્રસંગો વિશે પણ વાત કરવામા આવે છે તેથી આપણને શિખામણ મળે છે અને માનસિક તણાવ પણ દૂર થાય છે તમે જે આ વાંચન અને મને વાંચન પુસ્તકો વિશે જે મને સમય આપયો તેના બદલે દવાબાઈ
હા મિત્ર તમારો પણ ખુબ ખુબ આભાર આપ ચર્ચા કરીનો ખુબ જ લાભદાયક થાયયો